હેલો, કેમ છો? સારા છો?
હલો. તમે કેમ છો?
બસ સા શું કેવ પછી, તમારું ઘર બની ગયું કે ચાલુ છે બાંધકામ. બની ગયું કે ની સારી રીતે તમારું ઘર? તમે પછી એને વાત કરતા હતા ને તો શું થયું એનું?
હા એ મારું ઘરનું કામ હજુ ચાલુ જ છે, અને ગવર્મેન્ટે ખુબ જ સહાય કયરી છે, એમાં જે આવાસ યોજના છે ને ગવર્મેન્ટની એ મને ખૂબ જ સહાય થઈ છે, એના લીધે મેં મારું ઘરમાં જે પૈસા ઓછા પડતા હતા ને બાંધકામ માટે એ મને ખૂબ જ સારી રીતના મદદ થઈ છે એનાથી મારું નાનું તો નાનું પણ સારી રીતના ઘર બની બનવાનું શરૂ થઈ ચૂક્યું છે, બીજું હવે એવી કેવીટલીક બધી યોજનાઓ ગવર્મેન્ટ અમને આપે છે, જેવું કે પેન્શન યોજના છે. જે આપણે ડોસા થઈએ તો આપણને પેન્શન અટલ પેન્શન યોજના છે, એ આપણને કેટલી સહાય કરે છે. એટલે રિટાયરમેન્ટ પછી આપણે ભલે એનું થોડું થોડું હમણાંથી ઇન્વેસ્ટ કરવા માગીએ તો આપણને એ પેન્શન પેન્શન પછીથી મળવાનું ખૂબ જ સહાય થાય છે.
સાચી વાત છે. એકદમ સાચી વાત છે. આજે ગવર્મેન્ટ સરકારી યોજના જે કાઢી છે એ તો બહું જ સારી છે લોકો માટે મ લોકોને બહું જ મદદકારી થાય છે, મદદમાં થાય છે કેમ ખબર તું જોઈ શકે છે જે ગરીબો લોકો છે જે લોકો પાસે પૈસા નથી, તે શું કરશે એ લોકોનું ઘર કઈ બનવાનું જ નથી એવું નથી પછી જે ગરીબોના વિદ્યાર્ વિદ્યાર્થીઓ છે જે ગરીબોના છોકરા રાઓ છે બીજું એ કે ખેડૂતો છે, ખેડૂતો નો તું જોઈ શકે કે એ લોકો પાસે બી આટલા બધા પૈસા હા નથી, પછી જે મહિલાઓ છે જે લોકો પોતે સશક્ત બનવાવામાં માંગે છે ને બીજું એ કે જે લોકો બેરોજગાર છે જે લોકોને કઈ કમાવવું છે, તો એના માટે બહુ બધા સરકારે આ જે યોજનાઓ છે તે કાઢ્યા છે તો તું જોઈ શક કે છે પી એમ કિસાન સમાન નિધિ. આ યોજના જે છે એ કિસાનો માટે છે જે લોકો ખેડૂતો માટે છે ને એ એમાં છે ને દર વર્ષે એ લોકોને છ હજાર રૂપિયા બેંક અઉન્ટ માટે ડાયરેક્ટ મળે છે તો એના માટે છે ને એ લોકોએ પેલા ફોર્મ ભરવું પડે ને એના પછી છે ને એ લોકોની જે પ્રોસીજર હોય એ પ્રમાણે છે ને ડાયરેક્ટ ગવર્મેન્ટ દ્વારા એ લોકોને ડાયરેક્ટ અકાઉન્ટમાં છ હજાર રૂપિયામાં આવે મળે મળ મળે છે પૈસા, બીજું એક જે છે તે તને કેવું ને તો ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ, તો એમાં બી છે ને વિદ્યાર્થીઓ છેને એના માટે ફોર્મ ભરવું પડે તો ફોર્મ ભર્યા પછી છેને એ લોકોને ગવર્મેન્ટ થ્રુ સ્કોલરશીપ મળે છે. તો તને કોઈ ધ્યાનમાં છે આવી કો બી યોજનાઓ?
હા બીજી યોજના સુકન્યા કન્યા યોજના છે. જેમાં છોકરીઓને ખૂબ જ લાભ છે, હવે તમારા ઘરે કોઈ છોકરી જન્મ હોય તો તમારે એટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી એનું ભણવાથી લઈને લગ્ન સુધીનો ખર્ચ જે ગવર્મેન્ટ આપણને આપે છે ભલે આ ખાલી સહાય રૂપે આપે છે પણ આપણે એ ખૂબ જ મદદકારી થાય છે. તમારું છોકરું જનયમુ હોય કન્યા તો તમે એને અ પૈસા તમે કન્યા જ્યારે જન્મે ત્યારે મળે છે કન્યા દસ વર્ષની થાય ત્યારે તમને થોડો અમાઉન્ટ મળે. દ કન્યા દસમું પાસ થાય એના પછી બી એને બે હજાર મળે છે ને લગ્ન વખતે તો તમને પચીસ હજાર સુધીની સહાય મળે છે એટલે આ બધી યોજનાઓ તો ખૂ ખૂબ જ ન સારી છે. પછી આપણે તમે જેવું કીધું ખેડૂતોને, તો ખેડૂતોને પાકને નુકસાન ના પહોંચે એના માટે બી કેટલી સરસ યોજના છે. એ લોકોને સબસિડી મળે છે તો એ સબસિડી પર એ લોકોને એ લોકોનો જે પાકનું નુકસાન થયેલો હોય તો એ લોકો ફોર્મ ભરે છે, ગવર્મેન્ટ સર્વે કરે છે તો એ લોકોને એની સબસિડી મળી જાય છે. એ લોકોને ફર્ટિલાઇઝર વાપરવા માટે બી સબસિડી મળે છે એટલે ખેડૂતો, આજકાલના ખેડૂત તો પેહલે કેવું એ જાન દઈ દેતા એવું કઈ નથી કરતા. હવે આપણા અહીંયાના ખેડૂતો બો જ ખુશ છે કેમ કે ગવર્મેન્ટ એટલી સરસ સ્કીમ કાઢે છે એ લોકો માટે
સાચી વાત છે. એકદમ સાચી વાત છે તારી કે તું જોઈ શકી છે તો બીજી એક મેં તને કેવું કે આ બધી યોજનાઓ જે છે ને કિસાનો માટે બો જ મદદગારી છે. કેમ ખબર જે કિસાનો જે છે જે રોજના એ લોકો ના પૈસા એ લોકો પાસે આવતા નથી. એ લોકો જયારે પાક પાકશે ત્યારે જ એ લોકો ના પૈસા આવે પછી એ વર્ષ સુધી એ લોકો એ સાચવવા પડે તો જયારે ઇન્વેસ્ટ કરવાનો ટાઈમ આવે છે ત્યારે એલોકો પાસે પૈસા ના હોય તો આ તો તું જોઈ શકી છે બીજું એક યોજના છે તેનું એક નામ છે આયુષ્યમાન ભારત યોજના તો આ સેના માટે છે ખબર છેને. આ છે ને હેલ્થ માટે છે ને એની અંદર છે ને પાંચ લાખ સુધી સુધી તને તમે મફત ઈલાજ કરી શકો તો મેં તને એક મારી જ એક ઉદાહરણ આપું છું કે અમારે અહીં છે ને એક બાજુમાં એક રે છે તો એ ઝોપડી પડી છે એ લોકો ઝોપડી મારે છે તો એ લોકોએ શું કર્યું. કે એ લોકોના એ લોકોના બધા જે આયુષ્ય બધાના જેટલા ફેમિલી મેમ્બર છે ને એ લોકો બધા એ છે ને આ આયુષ્યમાન કાર્ડ લઈ લીધું તો વચ્ચે છે ને એ દાદા છે ને આટલા બધા બીમાર પડ્યા હતા ને કે શું વાત. તો મેં એમને કીધું કે ભાઈ તમે આ બધા કાર્ડ કરાવી મૂકજો પેલે થી તો કેવું કોઈ તંગી આવે કોઈ સ્વાસ્થ્ય ખરાબ થાય તો તમે તરત જ આ કો આ કાર્ડથી છે ને ગવર્મેન્ટ થ્રુ તમને છે ને પાંચ લાખની સહાયતા મળી જશે. તો વચ્ચે તો મે તને કેમને કે એમને આટલા બધા બીમાર પડ્યા હતા તો પછી એ લોકો મે પછી એમ કીધું કે આ કાર્ડ થી છે ને આ હોસ્પિટલમાં તમને દાખલ થવો પડશે તો તમને સહાય બધું ફ્રીમાં થઈ જશે. તો પછી મે એમને એડ્રેસ આયપો કે મેં કીધું આ તમે લઈ જાવ આ જગ્યાએ આ હોસ્પિટલમાં તો ત્યાં તને બધું ફ્રીમાં થઈ જશે તો આવી રીતે એમને કર્યું તો તું સોચી ના શકે કે જેનો ખર્ચો પાંચ પાંચ લાખ રૂપિયા હતો ને એ પાંચ લાખ રૂપિયા બેઠા ના બેઠા એમના બચી ગયા ધારો કે એ લોકો ના પાસે પૈસા તો હતા જ નહી તો એ લોકો ખર્ચ ના શકતા હતા પણ એ લોકોને આજે સારું છે કે સરકારે આ પાંચ લાખ રૂપિયાની મદદ કરી. ને આ યોજના નું નામ છે આયુષ્યમાન ભારત યોજના તો આવી રીતે તું જોઈ શકે છે બીજી બધી બો બધી યોજના જો તને ધ્યાનમાં હોય તો મને કે જે તારો કઈ એવો એક્સપિરિયન્સ છે કે આવું કય થીયુ હોયને એ ના મળ જો હોઈ કોઈને
એક્સપિરિયન્સ હું પોતે જ લઉં છું. મારું ઘર હમણાં બને છે. આ એક ખુબ જ સરસ યોજના ના લીધે આવાસ યોજના હવે તમે જેવું કીધું છે કે આ આયુષમાન ભારત આ મારો કાર્ડ કાઢવવાનો બાકી છે મે જરૂરથી આને બી કરાવીશ. તાકી મારા ઘરમાં કઈ હોય કોઈ બી જાતની પ્રોબ્લમ તો મને આ કામ લાગી શકે. અને બીજું જોવ છો તમે કે આપણા અહીંયા છે ને કે છોકરાઓને ભી ગવર્મેન્ટ કેવું કરે કે સરકારી સ્કૂલમાં અગર તમે હોય તો ગવર્મેન્ટ તરફથી તમને હર મહિને હજ હજાર હજાર રૂપિયામાં આવવામાં તમારા ખાતામાં ડાયરેક્ટ આવે છે તો એનાથી જે છોકરાઓનું ભણતર છે તે બગડતું નથી એટલે એ લોકોને છોક ભણવામાં આ આગળ બો મદદ મળે છે બીજી એક યોજના મેં જોઈ છે જનધન યોજના એનાથી શું છે હરેક હરેક જણનું આધાર કાર્ડ બન્યું છે, હરેક જણના બેંક ખાતા બન્યા છે તો એનાથી હરેક માણસના ખાતામાં પૈસા તો રહી છે એટલીસ્ટ પહેલા લોકો શું કરતા પૈસા આવે એટલે ખર્ચી નાખતા. તો ગરીબ લોકોના આ ખાતા હોવાથી એ લોકોના પૈસા બો બચે છે એટલે આ જનધન યોજના તો ખૂબ જ સરસ મને લાયગી.
સાચી વાત છે એકદમ જ સાચી વાત છે તમારી. આ બધી યોજનાનો લાભ મે કેમ ને બધા એ લેવો જ જોઈએ ને બધાએ આવી રીતે તમે જોઈ શકો છો જે જેના માટે પેલા પ્રોસીજર ફોલો કરવું પડે અ એના માટે ફોર્મ ફિલઅપ કરવું પડે જે લોકોને ખબર નથી આવું મને લાગે છે ને બીજું એ કે તું જોઈ શકે છે કે એક હજુ યોજના છે કે તેનું નામ છે પેન્શન યોજના અટલ પેન્શન યોજના. યોજના એ જે યોજના છે ને એ ત બો જ ફાઈન છે એમાં તો મે તને મે તને કેમ ને તું બી એમાં એકાઉન્ટ ખોલાવી દેજે કેમ ખબર કે તું ધારું કે આપડો તો કેવો પ્રાાઈવેટ જોબ તને ખબર જ હશે તો પ્રાઈવેટ જોબમાં કેવુ કે આપણને પેન્શન આવવાનું નથી તો મેં તો હમણે ગયા વર્ષે જ મારું પેન્શન કરાયવુ આ જે યોજનામાં તો એમાં એવું છે કે ધારો કે તારા અકાઉન્ટમાંથી અમુક પૈસા ડિડક્ટ થશે મહિને મહિને પણ તું જયારે સાઠ ઉંમરની થશે ને તો ત્યારે એના પછી છે ને અ તારા અકાઉન્ટમાં દર મહિને પેન્શન આવશે. અમુક જે લિમિટમાં હોય ને એટલું પેન્શન તારા અકાઉન્ટમાં આવશે તો હમણાં થી જ તું આ યોજ યોજના તું કરાવીશ ને તો તારા અઉન્ટમાં બી સાઠ વર્ષની ઉંમરની તું થશે ને ને ત્યારે તારા અકાઉન્ટમાં પૈસા આવશે. દર મહિને તો આ કેવું પૈસા તારું પેન્શન તો આવવાનું નથી તો આ પૈસા થી તું તારું રોજ રોજગાર જે છે તે ચલાવી શકે તો આ તું કરાવજેજ ને ચાલો તો આપડે પછી પાછા મળશું કોઈ બીજી એમાં કોઈ બીજા ટોપિક પર ચાલો.
હા સારું પાકુ હું આ યોજના જરૂર થી કરાવીશ આવજો.